હલોો મજામાં છું
એકદમ મજામા તમે બોલો તમે મજામાં
બસ આસ તો આરામ કે
હમ બસ આજે રવિવાર છે એટલે એકદમ આરામ હવે મેં તમને એના માટે ફોન કર્યો કે આપણું બધાનું જે બાળપણ હતું બાળપણ તો હવે જતું રહેશે હવે એને પાછા તો નથી લઈ શક્યા એમાં પણ એની હવે જે બધી યાદો છે એને તો આપણે યાદ કરી શકીએ એટલે જે બાળપણની યાદ છે એ ટોપિક પર હું તમારી સાથે ચર્ચા કરવા માંગુ છું તો એના વિશે શું કેવા માંગશો
હું એમ કહ છું જય્યારે અમે નાના હતા ત્યાર રે કેવુ કે કારે મોટા થઈસું ક્યારે મોટા થ થસુ આ શું રોજ ને સ્કૂલે જવું છે આ ખાઈલે તે ખાઈલે તે અમુક ભાવે ન કરે નય એટલે મમ્મી જે આ ખાઈ લે તે આ ભણવું પડશે આ ક્લાસીસમાં જવું પડશે આમ પડશે બધાની બધાની એમ ગુલામી જાણે કોઈ આ કામ કર કરવું પડશે એટલે એમ થાય કે ક્યારે આપણે મોટા થઈને આપણે પોતાના મનથી વર્તી શકીશું ક્યારે જલ્દી ભણવાનું પૂરું થઈ જશે અને હવે જયારે થઈ ગયા છી તો એ બાળપણ એ કોઈ ચિંતા નહી કે કોઈ ટેન્શન નહી કે નહી ખાલી મગજ કે કામ કેથી તમે ફરી શકો રહી શકો અને એવી મજા આવે કે જાણે તમે ગમભીર કેટલી જાઓ કોઈ તમારી પૂછપરછ નહી કોઈ કામ કર્યું ના કર્યું તો પણ તમને કોઈ બોલવા વાળું નહી અને રમતમાં પણ કોઈ ટાઈમ લિમિટ નહી ચલો કલાક ના બધે ત્રણ કલાક થઈ ગયા તો પણ કોન આટલું મોડું થયું આ છે કોઈ ટાઈમ ની વેલ્યુ નહી તમે મન ગમે એ તમારા રમતા વિષય પણ તમે રમી શકો કરી શકો ફ્રેન્ડ સાથે બધી મસ્તી પણ કરી શકો જો અને પહેલા તો આઉટડોર ગેમ એટલી હતી કે બધા બાર એકબીજાની સાથે રમતા તહેવાર આવે તો તહેવારની રીતે બધા એક દિવાળી બીજાના ઘરે જતા નવરાત્રે તો બધા ફ્રેન્ડસ ભેગા થઈને ગરબા ગાવા જતા એ બધી વાતો એટલી મસ્ત યાદ આવે છે કે ના પૂછું ને વાત ખરેખર આમ વરસાદ આવે વરસાદતી્યા માટી ભીની થતી ત્યારે પેલા પર પરરથી આમ માટીમાં સો રોપતા પછી ગોળ કંદાડા દોરતા અને એની અંદર કુદકા મારીને રમતા ને એ બધુ આમ ગેમો યાદ કરી તો હવે રમવા દઈએ કોઈ ક્યાં આ શું નાના બની ગયી છુ સારું લાગે છે આવું એવું વસ્તુ થઈ ગઈ છે જ મોટા હોય નાના ને જેમ કરે તો કે તમે તો નાના બાળક જેવું કરો છો
આપણે નાનામાંય તો હ વિચારતા જ હોઈએ આપણે નને બધા વિચારતા હોઈએ ક્યારે મોટા થઈએ અને ક્યારે આપણે જલ્દી સ્કૂલ લાઈફ પતાઈને જેમ જેમ સ્કૂલ લાઈફટે કારણ કે નાનપણમાં હતા સ્કૂલે જવાનો આપણને કંટાળો આવતો તેનાથી આપણને સ્કૂલ જેવું ગમતું નતું કે શું આખો દિવસ રમવાની જગયા ભણ ભણ કરવાનું અને કરતા રજા હોય તો સારું સ્કૂલ લાઈફ તો સારું પણ હવે મોતા તો એવું લાગે કે જે બાળપણ હતું એ જ સારું હતું અહીંયા મોટા થઈ ગયા તો બધાને હવે ખુદના કામ આવી ગયા અને તમે બાળપણ જશો તો એમાં કઈ ટેન્શન નતું શાંતિથી તમારે રમવાનું જે થોડું ભણવાનું એ ભણી લેવાનું એટલે બાળપણની તમે જે અલગ અલગ ગેમોની વાત કરી પેલા બધા સાથે મિત્રો બધા રમતા પણ હવેના જે લોકોનું બાળપણ શહેરમાં બધી ગેમોને જોવા મળતું નથી કારણ કે હવે તમે જોશો કે બધા નાના છોકરાઓને બધાના હાથમાં મોબાઈલ આવી ગયા છે તો એ બધા મોબાઈલ ના લીધે હવે જે પહેલાની આપણી બધી જે રમત હતી એ લોકો હવે રમી નથી શકતા એટલે તમે જોશો કે હવે આ જે આપણને જે બાળપણ હતું તે હવે આ લોકોમાં પાછું જોવા મળશે કે નહી તે એક મોટો પ્રશ્ન છે.
અમારે બાજુ માં એક રહે છે ને આ છોક એને હોમવર્ક કરવાનું હોય અને બાર બધા રમતા હોય એટલે બધા છોકરાઓ ન અવાજ આવે તો એનો અવાજ આવે હોમવર્ક બાકી મમ્મી એને ઘરમાં લઈ જાય કે ચલ હોમવર્ક કરી લે પેલા રમવા જ પણર્ષ વા લાગે એટલે જો એટલે બધા છોકરા રમતા હોય ત્યારે એની મમ્મી તો તો છોકરાઓને થોડુંક પ્રોબ્લેમ રહેવાનું જ છે એનું ધ્યાન બધાને હોય એ ટાઈમે એને નથી પાછી રમત તો તમારા અમુક સ્કૂલે ગયા હશે તો ત્યાં આયા ખાધું પીધું મસ્તી કરીએ તરત ચલો રમીએ ક્રિકેટ રમીએ દોડ દક કરીએ આવી રીતે અલગ અલગ રમતો આપણે બધા રમતા હોઈએ છીએ એટલે બધાને મજા આવે છે હા એટલે સારું લાગે કે બધાને કે બધા ભેગા થઈને રમીએ એટલે અહીંયા પણ બધા રમતા હોય કે આમ અવાજ આમ લાગે કેવા એકબીજા સાથે કેટલા ભોળા હોય છે એકબીજા સાથે ને રમતા હોય છે એમ એટલે.
હા એટલે તમારી વાત બરોબર છે હું મારા બારપણની વાત કરી પણ હું જ્યારે નાનો હતો ત્યારે જયારે સ્કૂલનો સમય આયો ત્યાં સુધી તો એટલી કઈ ખબર નથી પડતી એટલે હવે જે બધી ખબર પડવા લાગે કે ત્યારે સ્કૂલે જવાનું સ્ટાર્ટિંગમાં ના નાનો હતો ત્યારે બિલકુલ ગમતું નતું કારણ કે ત્યારે એમ સ્કૂલે શે જઈને આ બધું ભણવાનું એના કરતા જે બધી રમતો હોય આપણા બધા મિત્રો એ રમવાનું જ સારું લાગે અને બીજી એક વાત કરીશ બાળપણમાંથી નાના છોકરાઓ એટલા ભોળા હોય. કે તમે કહેશો કે નાના છોકરાઓમાં ભગવાનનો વાસ હોય એટલે નાના બાળપણની જે યાદો છે તેમાં પેલા તો એવું કઈ હતું નહીં ટેન્શન નતું પેલા મોબાઈલ ફોન બી નતા એ જયારે વેકેશન કે કઈ આવતું તો બધા જે આજુબાજુ રહેતા મી મિત્રો છે બધા સાથે રમીને કોઈ બી અલગ અલગ તહેવાર આવે એ મનાવતા પછી જેટલી બધી અલગ અલગ ગેમો છે લંગડી છે, ક્રિકેટ છે, ખો ખો, કબડ્ડી એ બધી રમતા એટલે આ બધી ગેમો આ બધા સાથે મિત્રોને બાળ પણની કઈ યાદ જ અલગ હતી.
અહિયાં જયારે પહેલો વરસાદ પડે ચોમાસાની સિઝનમાં એટલી ગરમી બધી પડી હોય એટલે બધાને અડયું થઈ ગયું ના થઈ ગયું જયારે પહેલો વરસાદ રાહની જોતા હોય બધા ના નાના છોકરાઓ તો ઠીક તો એટલે આપણે પેલું વરસાદ છે. પેલા વરસાદમાં તો નાવું જ પડે એમ એટલે નાહવા માટે બધા એવા રેડી થઈ જાય ને ગાર્ડન માં બધા જ એક સાથ છબછબિયા કરે ને બીજા પર પાણી ઉછાળે એમ અમે મસ્તી જોય ને કે પહેલા વરસાદમાં લોકોને એવી ઠંડક બો થાય પવન હોય એવું ઠંડુ અને બધા હોય મોટા હોય નાના હોય બધા ભેગા થઇ ને એની પહેલા વરસાદમાં નાય અને પછી બધા એકબીજા સાથે પાણીમાં બોલ થી રમે હોળી બનાવતા નાની નાની અમે જ્યારે નાના હતા તો અમારા સ્કૂલમાં હોળી બનાવ શીખવાડીતી તો હોળી બનાવતા આવી રીતે પાણી વરસાદમાં પાણી ભરાઈ જાય ત્યાં હોળી તળાવતા અને જેની પાણીમાં ડૂબી જાય એટલે કે તને તો હોળી બનાવતા આવડતી જ નથી જો આને કેવી સરસ હોળી બનાવી છે. શીતલની હોળી ગઈ એવી રીતે જે બધા એવી મજા આવતી ને એમ એટલે સ્કૂલે જતા મને એવું લાગતું બપોરે તડકામાં ત્યારે ગરમી ગરમી થઈ જતી ગતી અને વેકેશન ભર બપોરે તડકામાં અમે તો ઈ છે તો એ આપણો આજ નો વિષય છે. એમાં આપણને એટલે આપણને એમાં કંટાળો નથી આવતો અને પેલે તો સ્કૂલે તો આપણે ભણવું પણ કંટાળો આવે જવાનું ચાલતા આવવાનું ચાલતા ને દફતર નું વજન ઓછું કરીને થવાનો એટલે કંટાળો આવતો એટલે આ બધી વસ્તુ કેવી છે. કે બાળપણને કે જે આપણને રસ છે એમાં આપણને આનંદ આવતો હોય.
હા એટલે બરાબર. અને હું અ બીજી વાત કરીશ કે આપણું જે બાળપણ વીતી ગયું એ તો હવે પાછું આઈ શકવાનું નથી. અને આપના લાઈફન મારા લાઈફના બે બાળપણ જ રહેશે કારણ કે બાળપણ એવી વસ્તુ છે કે જેમાં ઘણી બધી યાદગાર ઘટનાઓ ઘટી અને જે આપણે આખી જિંદગી ભર ભૂલી શકવાના નથી અને બીજી એક વાત કહીશ કે હાલના જે નાના નાના બાળકો છે એમનું જે બાળપણ છે એમાં હવે તમે જોશો કે કોઈ બી બાળક એકબીજા સાથે એટલું આપડે વખતે અલગ અલગ ગેમો રમતાને એવું તમને હવે જોવા નહી મળતું કારણ કે હવે તમે જોશો કે કોઈ બી બાળક લડે કે કરે તો એના માતા પિતા એને મોબાઈલ આપી દેતા હોય છે સરળતાથી પણ એમને એ નથી ખબર કે ના આગળ જઈને કેટલું ભારી પડી શકે છે એટલે આપડુ જે બાળપણ હતું તે હવે નવી જનરેશનમાં બરોબર દેખાતું નથી તો આપ શું કેશો
હું એવું કઉ છું અમારી બાજુમાં જ છે બે વ છોકરી છે ને પા ચાર પાંચ વર્ષ નો છોકરો છે પણ અત્યાર સુધી જે લોકોને મોબાઈલ પણ નહી ભલે બહાર રમવા જશે બધી ગેમ લઈ આપશે ઘરમાં પણ કદી ના હાથમાં મદલ નહીં આપે હા કોઈ ફોન આયો હશે તો વાતચીત કરવા આપશે કઈક વિડીયો બતાવો હશે તો વિડીયો બતાવવા આપશે કઈક કોઈક જ વાર ટીવી ચાલુ કરીને આપશે કે કાર્ટુનને એ જોશે અને એના લીધે પોતે પણ ઓછો લે છે એમની ગેરહાજરીમાં લેશે એમની હાજરીમાં લેશે તો છોકરાઓ ક બહુ હોશિયાર હોય છે એમનું મગજ સાર્ક હોય છે મમ તમે લો છો તો એને પણમ નથી લેવા દે અમારું મગજ તમારું મગજ ખરાબ નથી થતું અને પહેલાના જમાના માં તો કેવું હતું અમુક માં બાપ તમાર નથી તો એ લોકો છે ને ગમસ ના તો બપોરે કાર્ટૂન પત્તા એવી ગેમો રમવા માટે ઘરમાં પંખા નીચે બેસાડી દે એટલે લું પણ ના માંગે માંદા પણ ના પડે અને પછી મોબાઈલ મોબાઈલ થી પણ એ લોકો દૂર રે અને સાંજે પછી ઠંડકમાં ક્રિકેટ એવી બધી ગેમો એ લોકો રમતા હોય છે જેવી રીતે પોતપતાનું બાળપણ એન્જોય કરતા હોય છે
હા એટલે તમે તમારા બાજુ વાળા ની વાત કરી પણ આ તો એક માતા પિતા એય હોય છે પણ બધા એવા સમજ જદાર હોતા નથી કારણ કે તમે જોશો કે આ બઉ રેર કિસ્સામાં આવા તમને જોવા મલતા હશે બાકી બધા તમે જોશો કે બધાના મા મોબાઈલ હોય છે અને હવે આપણું બાળપણ વીતી ગય તો હવે ખાલી આપણે એને યાદ કરીને જ માણી શકીએ અને છેલ્લે તો એ જ કહીશ કે આ બાળપણની યાદોનું ટોપિક છે એના આપણે જેટલી ચર્ચા કરીએ એટલી ઓછી આ ટોપિક તમારી સાથે વાત કરીને ખુબ આનંદ આયો આપણે નેક્સટ ટોપિકમાં મલીશું
ધન્યવાદ